ઓ
જય શ્રી કૃષ્ણ. અવાજ આવે છે, હા અવાજ આવે છે? હા એકદમ ઝીણો અવાજ આવે છે.
બઉુ ઝીણો અવાજ છે અમારે તો બહુ નેટવર્ક ઈશ્યુ છે અહિયાં તો.
હમ વરસાદ છે તમારે ત્યાં?
બહુ વરસાદ છે બહુ જ સવારથી ચાલુ છે આજે વરસાદ.
હમ અમારે એવું જ છે. વરસાદ અને હવાને બધું બહુ ચાલુ છે ઘણા દિવસથી ચાલુ છે. વરસાદમાં તમે શું બનાવો જમવાનું? આપડે થોડીક વરસાદી વાનગીઓ વિશે વાત કરીએ.
વરસાદમાં તો અમે સરસ સરસ મજાના મેથીના ગોટા સરસ મજાના ગરમ ગરમ ચટણી સાથે તીખુંને તમતમતું મજા આવે ખાવાની ચટણી સાથે ચા સાથે. તે
હમ હમ.
પછી ગરમ ગરમ ચણાના લોટના પુડલા હોય.
હમ હમ.
હલો.
હલો હા અવાજ આવે છે.
આવે છે ને હા હા આવે છે આવે છે આવે છે અમે તો સરસ સરસ મજા મજાના ભજીયા ગરમ ગરમ પછી ચાના લોટ ના પછી ઈ બધું અમે ગરમ ગરમ મસાલા વાળી આદુ વાળી ચા સાથે ખાઈએ અમે. પછી આજે તો અમે થોડા કોલા મકીમ્સ હતા એ મકિમ્સ તર્યા ગરમ ગરમ.
હમ હમ હ.
એ ટેસ્ટી ટેસ્ટી ને તીખું તીખું ખાવાની. મજા આવે અને આનંદ થાય.
હા ચોમાસા ની ઋતુ નું ઈજ છે ને બહાર થી તમે ભીના થઈને આવ્યા હો.
આખો દિવસ આખો દિવસ આ રોટલી ખાઈને થાકી ગયો એટલે આવું ચોમાસામાં બહુ મજા આવે ખાવાની. એ હલો.
હ હલો સાચી વાત છે આખો આખો દિવસ નહી પણ હવે ચોમાસા સીઝન ના શું છે અવાજ આવે છે મને અવાજ આવે છે.
હા બહુ ધીરો આવે છે નથી સંભળાતું બહુ જ ધીરો આવે છે.
હમ હમ હમ થોડક નેટવર્ક નું કઈ એવું હશે આ બધું વરસાદી માહોલ અને બધું છે ને એટલા માટે એવું હશે એટલે વરસાદમાં તો શું છે કે ભાઈ બહારથી તમે હમ. બહાર થી તમે ભીના થઈને આવ્યા હો. અથવા તો શું છે ઘરમાં પણ તમે હો તોય તમને ઠંડુ વાતાવરણ હોય એટલે કે ગરમ ગરમ ખાવાનું મન થાય. તો ભજીયાને ગોટાને એ બધી વસ્તુ એવી છે પકોડા એ બધું. કે ગરમ ગરમ તીખી અને ટેસ્ટી હોય તોજ મજા આવે ખાવાની એમ. અને દરેક સિઝનમાં જમવાનું અલગ અલગ હોય છે એમ ચોમાસામાં તો સ્પેશિયલ ભજીયા અને મેથીના ગોટા બધું હોય છે ભજીયામાં પણ કેટલી બધી વેરાયટી હોય છે કે બટેટા ના ભજીયા હોય ડુંગળી ના ભજીયા હોય લીલા મરચાં ના ભજીયા હોય ટમેટા ના હોય કાચા કેળા ના ભજયા બહ બધા ડુંગળ બઉુ બધા અલગ અલગ ટાઈપના ભજીયા બનાવે છે અને એની સાથે લસણની તીકી ચટણી પણ હોય અથવા કેચઅપ પણ હોય. અથવા તો આંબલીને ખાટી મીઠી ચટણી પણ બનાવે છે. તો આવું બધું ચોમાસામાં ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે ઘણા તો બ્રેડ પકોડા પણ સરસ બનાવે છે. બટેટા વડા છે તો આવું બધું છે ને મજા આવે ચોમાસામાં થોડીક તળેલી વસ્તુ ને એવું હોય. તો ખાવાની મજા આવે છે એમ. અને સારું લાગે થોડુંક ચેન્જ થાય છે તમે જેમ કેવો છો એમ કે ફૂડલા ને એવું બધું ખાય તો એ સારું લાગે છે એમ બીજું તમે શું બનાવો એમાં હમ્મ
અમે જો ગરમ ગરમ એની સાથે થેપલા હોય આના મેથીના હોય કોથમીરના હોય કે પછી દૂધીના એની સાથે ચા હોય અને અત્યારે શું થાય કે શાકની બહુ તકલીફ હોય કારણ કે શાક બધા અમુક અ વરસાદના હિસાબે આવે તે અને આવે એ ખરાબ હોય. એટલે અમે અ ઉનાળામાં અમે અથાણા બનાવી રાખીએ.
હમ્મ.
એટલે એની સાથે ગોળ કેરી છે છુંંદો છે એવા અથાણા ને એની સાથે અમે ખાઈએ. પણ બહુ મજા આવે અલગ આંદ વરસાદમાં એ બધું ખાવાની ખૂબ જ આનંદ આવે છે અને મેથી હોય તો તો પછી મેથીના ગો ટા છે એમ અને અત્યારે તો શું છે કે તીખું અને ચટપટું ખાવાનો ખૂબ આનંદ થાય.
હમ્મ હમ્મ
એમ અને ખાસ અમારે શું છે ચા ના રશિયા રયા ને એટલે અમારે ચા બધામાં જોઈએ.
હમ હમ હમ હમ બરાબર
ભાઈ દહીં છાસ કે અત્યારે ચોમાસામાં ઓછું ખાઈએ. વધારે હોય તોજ ચા કે ચા ભાખરી ગરમ ગરમ છે એક દમ એમ
હમ હમ હમ હા હા
આવે અવાજ
અવાજ આવે છે હા બરાબર અવાજ આવે છે હમ્મ હા એટલે ના તમે બરાબર વાત કરી કે અથાણા છે એનો સાચો ઉપયોગ તો અત્યારે ચોમાસામાં છે કે ચોમાસામાં શું છે બધા શાકભાજી તો બહુ ઓછા જ આવતા હોય. અને પાણી ના હિસાબે તો શાકભાજી ખરાબ થઇ ગયા હોય. એટલે બહુ ઘરમાં લઈને આવ્યા છીએ તો કઈ બહુ જાજી વાર સારા રહેતા નથી. અને ભાજી ને એવું તો તરત ખરાબ થઈ જાય છે બધું ભીનામાં હોય ને એટલા માટે થઈને. અને અમુક ભાજી તો ચોમાસામાં મળતી પણ નથી એમ. તો એ બધા માટેનો બેસ્ટ ઓપ્શન તો એઈજ છે કે આપણેે અથાણાની સાથે કઈ પણ ગરમ ગરમ વસ્તુ ખાય થેપલા ને એવું હોય તો એ અથાણા નો ઉપયોગ ત્યારે આપણને સારું લાગે છે. કે તીખું અથાણું હોય કે ગોળ કેરીનું હોય કે પછી છુંદો હોય. તો ઈ ખાવાની મજા આવે છે, ઈ સાચો ઉપયોગ અથાણાનો ત્યારે જ છે એટલે ઉનાળામાં જે મસાલાની સિઝન છે, એમાં અથાણા બનાવવાની સિઝન છે, એમ ચોમાસામાં અથાણા વાપરવાની સિઝન છે,
હા, અને બીજું શું થાય કે અમે લોકો છે, ને જયારે શિયાળામાં મેથી કોથમરી જે આવે ને એની અમે સુકવણી કરી નાખીએ કારણ કે શું થાય, કે અત્યારે મેથીની બધું બહુ સારું આવે નહીં, થોડુંક હારુ હોય થોડું ખરાબ હોય તો પ પછી છે ને અમે એનું કરી નાખીએ, કવણી એટલે અત્યારે ચોમાસા અમને ખૂબ કામ લાગે મેથી છે, કોતમરી છે.
હમ્મ હમ્મ
અને ખુબ એનું ભરપૂર અત્યારે ચોમાસામાં અમે ઉપયોગ કરીએ છીએ, અને ટેસ્ટી ટેસ્ટી ગરમ ગરમ આમ જોકે છે, ને જે બધું શિયાળામાં અને ચોમાસામાં જે ગરમ ગરમ ખાવાની મજા આવે ને એનો આનંદ જ અલગ હોય છે, એમ કે સરસ ચલો બનાવીને ખાઈએ.
હમ્મ હમ્મ હા તમે જે વસ્તુ સ્ટોર કરવાની વાત કરી તો મેં એવું સાંભળ્યું છે, કે ઘણા લોકો ડુંગળીને એવું પણ બધું સ્ટોર કરીને રાખે છે, બ બંધ થઈ ગયો.
હલો. લો.
હલો. હલો.
હા, બોલો બોલો આવ્યો અવાજ.
હા, અવાજ આવ્યો મને એમ
હા, નેટવર્ક શું છે અમે ડુંગળી ને એવું નથી કરતા, પણ ફુદીનો છે, કોથમરી છે, પછી આ દુનું છીણ કરી અને સૂઠ બનાવી રાખીએ, એ બધાનો ઉપયોગ અમને ચોમાસામાં કે ભાઈ, ન મળે તો આપડનો મસાલો બનાવીને કામ લાગે,
હમ્મ હમ્મ હમ્મ હમ્મ
અને અ પેલું કરીએ ફુદીનો છે, કોથમરી, મેથી, આદુ, એ બધાનો શિયાળામાં અમે ખૂબ સ્ટોર કરીએ, લઈ આવીને સ્ટોર કરવા માંડીએ અને અત્યારે એનો ભરપૂર ઉપયોગ થાય, અમારે કે ભાઈ બાર લેવા ન જવી પડે આપણે.
હા હા હા.
અને ખાસ કરીને સૌથી વરસાદ ચાલુ છે. તે ઘરની બહાર નીકળી જ નથી શકાણું તો જે સ્ટોર કરેલું હોય, તો આજે એના સરસ મજાના મેથીના ગોટા અને થોડાક પૂડલાને એવું બધું બનાવ્યું.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ
તમે ત્યાં બનાવો છો એવું બધું.
હા, અમે અમે તો એવું જ કરીએ છીએ જયારે વરસાદની સિઝન હોય ને ત્યારે પછી કંઈક ગરમ હોય ને તો જ ખાવાની મજા આવે, આપણને તો અમે પણ ક્યારેક એવું કરીએ છીએ. તો ભજીયા ને એવું તો કરીએે છીએ, અને ભજીયામાં પાછું શું છે કે મરચાં છે મ ચા ના ભજયા કરે ને પાછા મરચાંને પાછા અંદર થી ભરી લે છે પેલા તો શું કરતા મરચાં ની અંદર ખાલી કાપો પાડી અને અને એને બેસનમાં અ ડુબાડી અને એને ફ્રાય કરી નાખતા પણ હવે તો શું છે વધારે ટેસ્ટી કરવા મા ટે થઈને મરચાં ની અંદર પણ મસાલો ભરીને કરીએ છીએ તો જેથી કરીને ડબલ મસાલા થઈ જાય છે મરચામાં તો એ બહુ સરસ લાગે છે. અને એ ચટણી સાથે ખાવાની ને એમ બહુ મજા આવે છે સારું લાગે છે એ.
હા.
આવી જ રીતે તમે જે સ્ટોર કરવાની વાત કરીને એમાં
અને તી તો બહુ જ આનંદ થાય છે ભરેલા મરચાં નો તો બહુ જ આનંદ લાગે ડબલ મસાલા થઈ જાય અને પાછા ફ્રાય થઈ જાય એટલે બહુ જ ટેસ્ટીને સરસ લાગે છે. એમ અને અમારે શું થાય કે ભજીયા ને બધું ઓછું ખાય પણ વધારે મેથી ના ગોટા છે, કે ભજીયા છે સાઈડ માં એવું બધું ત થા કરી રાખીએ અમે લો કો અને આનંદ છે ચોમાસાનો ઈ જ બધો ખાવાનો અત્યારે.
હમ.
શરીર માટે બી સારું હોય છે હળવું ને હળવું અને પછી બી જલ્દી જાય. અને ચણા નો લોટ હોય.
એ હ
હા અને ચણા નો લોટ હોય એટલે અંદર થોડુંક પાણી જાજુ વધારે પીવાય.
હમ હમ
એમ
હમ એટલે અમે બધું મિક્સ જ બનાવીય છીએ હમ.
અમે મિક્સ બનાવીએ ટમેટાનું બનાવીએ આખા ટમેટા હોય ને.
હમ
એના પણ બને.
હમ હમ હમ
અડધા ટમેટા ના એ બને ને આખા ટમેટા ના બને ખજૂર ના બને. એમ જેને જે ભાવે ને એ પછી બનાવી ને
હા હા
ખાય અને આનંદ કરીએ ચાની સાથે ચાની ચૂસકી લેતાં લેતાં.
હમ અત્યારે તો ચોમાસામાં ચાનું
કે પચ
હા અત્યારે તો ચોમાસામાં ચા નું મહત્વ જેટલું બધું છે ને કે તમે સવારે બે ત્રણ વાર ચા પીઓ પછી સાંજે એમ થાય કે લાવો વરસાદ આવે છે. તો હવે ત્યારે ગરમ ગરમ શું ખાઈએ પીએ. તો બીજી બધી રસોઈ બનાવવા તો થોડી વાર લાગે પણ ચા તો ફટાફટ બની જાય એટલે એમ તોલાવ થોડી ચા પી લઈએ. એટલે તમે કેવો છે એમાં આદુ અને મસાલા વાળી સરસ ચા બનાવીએ. કડક તીખી મીઠી વાળી તો એ મજા આવે છે થોડીક અ સ્ફૂર્તિ આવી જાય છે અને થાક ઓછો થઇ જાય છે આપડો હમ.
તે જેને ઠંડીમાં પીવાની મજા આવે.
હમ હમ હમ હમ
જેટ હા જેટલા ઉનાળામાં શરબત પીધો એટલી. ચોમાસામાં ચા વધારે પી નાખીએ છીએ.
હા હા નાના બરાબર છે જેટલી ચા પીએ એટલું. હમ હ ના અમે તે ચા. બે વાર પીએ સવારે એક વાર પીએ સવારે તો બે વાર થઇ જતી હશે. સાંજ ન પછી બહુ નક્કી નહી ક્યારેક પછી કોફી પણ બનાવી લઈએ છીએ. અને એની સાથે પણ કઈક ગરમ નાસ્તો કરી લએ છે અને આ મકેન્સ નું તમે જે કીધું એ હું પણ ક્યારેક લઈ આવું છુ તો શું છે ક્યારેક ઈન્સ્ટન્ટ આપડે કઈક બનાવવું હોય તો. ગરમ ચા ની સાથે ફટાફટ બની જાય છે અને એ ટેસ્ટી અને સાર પણ લાગે છે.
એમાં શું થાય સ્કૂલ કોલેજથી બધા આવ્યા હોય ને તો પછી એમ થાય તો ઓફિસ ટાઈમવાળાને આવીને ગરમ ગરમ તળી દઈ ઇસ્ટન તો ચાની સાથે ખાય. પછી સૌ સો ના ભણતર માં સૌ
લાગી જાય છે.
એટલા માટે થોડાક રાખીએ છીએ અંદર અમે.
હા હા હા હા. ચલો બહુ સરસ.
આ વધારે થાય છે.
હમ હમ હમ હમ હમ.
હલો.
હાલો હા હા ચલો બહુ સરસ વાત કરી તમે. ચોમાસાના ભજીયાની સાથેની જે તમે આનંદ કરો છો ભજીયા ખાઈને. તો ફરી વખત આપડે કોઈક નવા ટોપિક સાથે મળશું બરાબર આવજો.
ઓકે ઓકે જય શ્રી કૃષ્ણ બાય.